હેલો
હા બોલો મજામાં?
હ શાંનતી કો તમાર એવુંય
હ સુું કરો સુું બનાવ?
હે વરસાદ તો કાલ જોરદાર આ હો.
હા વરસાદ અમારે જબ્બર પડ્યો હો.
એમ અમારે કાલ તો મસ્ત આવું.
હ ઠંડા કરી દીધા
ઠંડા પણ હું અમે બફારો માર્યા હતા તો બહાર ફના રય કર આપડે પણ ખેતા તર ઠીક છે.
હઈ સાચી વાત હવે આવે છે ત્યાં આવશે આપણે નાશા થઈ ગઈ હવે આબાની
હ હ વાવે આવશે ખરી એમ તો અત્યારે એમાં તો અંધારેલું અંધારેલું હો.
એવું એમ હ અમારે એવું છે કંકુર જ છે.
કણ ઘોર હે એમ થાય કે હમણાં પડ છે હમણાં પર છે. હમ હો બીજું હ હ સોંતિ તમે શું કર બધા?
બસ બધે મજામાં શીખાકો ગ મજા ચોકર ઘોડુંસે જોવા જ અક્ષન લઈ ખબર નહિ હો મને ગમ જ શીખો કોકસે એટલે એમ કહેતા હતા પણ
હા રૂમ કોણ મે હ જેસ તમારી નતાારો ચો આકા પાસો જાય કરો એટલે.
અને બે નાવાજે હું અડ તો લુકડતો તોય ન ન અડતો બાર ક તો અભી રા માય રમબા મલો્યો હૈ.
એવું હોય.
હ હ એ કમાયણ થારા હ હવે આ બે દાડ થી ફવાડે કો ને.
એટલે આજણી પડે ને પાછું.
હ એટલે અને એ રસીયા લઈતી ને એટલે કનકન કરે બ
ઓવે રસી પાછી પીલી બિચારા. હમ બચારા સકરાંત
તારે શું કરે શું ક બીજી શવાંતિ. ઘર બે પાપીઓ ભાઈઓ
રો ભાભીજી હસી કોમ ઉપર બ એક ભાઈ આપણા પાલ નઈ તો એ જ ચાપણી કરી.
હા.
તોટીમારે નોકરી જો મૂન બૂનશે અમારે ભાઈ એક બાજુ મહા અહિયાં કપડાં બ જેલા હ બેમ્પણી હ
હ.
તે એ સોડી ના હોવા વાળા આય હ એટલે સોડી હ તે મ બે કે તમે આવજો ને કે કડીક ખાલી ટેકો કરાવવા.
ઓ બરોબર જાવું પડે મદદ તો કરવી પડે.
હ એમ તો પાછ કો કોઈમ ચતા આપડા મે પરી પાછ હમ. એ હાર હવા વાળું ક એટલે આપડો ના ના પડે.
આ ના કઈ તો ના કરીને તો આપડ કહીે આપડ કો ના ના પાડીએે.
ના ના પાડી કરર અને હું આવવાર નું કોમ તો ન પાસે ત્યાં ફાવે ના ફાવે એટલે. બદા કરી ના હોય પેલી દર ન નહી છોડીનું જ એટલે મારે ભાઈ ના અમુકવાર પાસે બોલાવી કોઈ હા ના હોય તો.
હા બરોબર.
હમ હા હ સોડી આઈ હ. છે આવ પકવાને આલ ું બ બીું ક બસ સાર છ. હા રહી માર બુંને હ એ
તમ મને ફોન કર બુનલોનો નંરહીંમી ફોનહી કરતા ગાય રહી બુનને કે.
હા એ તો આ રહી લેનું.
ના ના અમનિ ના હ અમનની.
હા.
તેમાં ડાયરેક્ટ કીધું કે ફાઈથી વાત કરું મ.
નારે હોય તો કરાય એવું કોય નહી પેલી ફેર અમે કરએ તું ને શાક બીન
એવું
અ મેન કોમલભાઈ એને પૈસા આ બેને કરી
પણ બીજા બીજી વખત કરે છે ને ફોન
હ બીજી તનો.
હા એટલે ચાલે અમન ઓમન નાલે એક જ વ્યક્તિ થી વાત કરવાનું. હ આગળ જોુવઓ તમે શું બોલે કેવી રીતના બોલે એટલું બોલી આગળ જો બધા બીજું બીજું બોલે ને અવાજ બીજો જતો રહેે ને.
હા હ એ વાત સાચ છે. હ બીજું કો.
શાંતિ.
તો મા તો રોટલાય થા, મંડે વહેલા વહેલા
અહ, અમૃ તો ચલ્લા જળગએ રવાજે
હવા તો આવશે બધા એક દોઢ વાગે ખાવા
બાપરેે એમાં તજ મોડ છે, ભૂખલાય છે, બધ
હ હમાં તો એક દોઢ વાગ્યા સિવાય કોઈ એક કે નહી આવ બે ભાઈઓમાં અહી નહી કઈ કે નહી આમ તો ઘડી અમે ખાવાય નહી બેહ
અમાર નિશુ ને મળડું થાય ને એટલે નિનીશુ ને પેલું ભણવા જવાનું હોય દસ વાગે અડવાનું હોય.
હા હ
એટલે એને માટે કરીને એ વોટઅપ કરું કોને
ઍની વાત સાચી છોકરું બિચારું પૂછ જાય એના કરતા
હં ના અમે રવાતે પું આ બાબા કાકાને હોવાતેથી પ પરું અ મારે રવા હતાતા પું થોડી પહોચ વા ગે વળીાવા ખવા ત્યારે ભૂખ લાગે ત્યારે કાતું હોય દહ વાગે એટલે
એ વાતા છે, હમ
વિગુૃધ બતાૈનું
ચાલો.
હ પછી હાડા દહભાજી જ ખાવામાં અગિયાર વાગે કોમ કાલ તો અગિયાર વાજે કોમ હતું પતી ગયતું આ વેા નનું
ઓહો!
ગાત હતું ને એટલે નાતોની શું ને શનિવાર હતું ને
ઓવે શનિવાર હશે, હવાની હશે
હવા નહી એલે હવાર મુજાતો રહ્યો
હમ, હમ.
પા ખાઈ
કીધું હમણાં કોમાલ ભાઈ કેતા હતા કે હા નિશું તો ભણવામે લેહો
હાય પણ વાવેલોશે હ હોય, એટલે શું પણ તોકો તોને એ મારથમું હારું
હ છોકરા આપડ તો હમણા પાસે થોડા દાર રહી ને પા દાર તો આપડે તો હા હુનું, હુનું લાગશે.
હ હન, હન મા નિષ્ઠા જત્રી ત મનેનું લાગે
નિષ્ઠા હો નિષ્ઠા તો પાછ બોલતા જવર
જરટલે જ નને
હમ.
નિશુન માપનું હ ભણવા બેાર ને એની
હ, હ ના, ના ચાલો
ત્યાપી આલું નિશું તીજું
હમ રૅ દ હો સારું છોકરો ભણ્યા જાય થોડું ભણ વધતા તો ભણતરે વધી ગયું હો.
હા વધી જું ને તારે
છોકરાન બિચારાને હાડ પડ
હાડ પડે અમને તો એવું પણ ત્યારે આવડે હી લો
ત પણ શું કરો ના હોય છોકરા પર ટુશન ને મેલવા પડી છે. અમા રિયું નહી મેલતો હવે ઘેર બે હ ના પ ટ્યુશન મે
અ નિશુન ટ્યુશન મેલવા હ કોણ પણ આમાં તો વરહાદનું પ સિવાય યાારેવ ન હત એટલે કીધું પછી વર હાડ જતો આજે ની હેડી વાટલો વર હદ એને તોય ખાડા ટેકરા બધું ભર્યા હોય ને ખાડ ખાવચ
હ એટલે હ, હ સારું શુંકરણ વિચાર છું
તન બુ ટ્યુશન તો ઓળશ મલ કોને આરે આ લાવશે મલ છે.
એવું હોય
હ
ચાલ હ હા શંત હ
કર
કોઈ નઈ યાર હ બધી વસ્તી મધામ છે તો કોઈ આ કોઈ પીલું યા ના અં ના કોમ કરી
આબુ નઈ તમાર?
ના, હમણા હવે નહી આબુ હો હાલ તો, વરસાદનું નઈ આવુ. વરસાદની ઉપર તો બસ, વરસાદના આપડે હેરાન તાન બીજા હોમે વાળાય હેરાન
આ સાચી વાત હે. અમી કોઈ ની હેરન થતા તમી તાર આવો.
ના, ના વરસાદ પોણી હેરાન થવાય, ચમ ના થવાય. કપડા ન હુકાય, ઘરમાં વસ્તુ મેલવું કરવું, બેહવું કરવું
બીજા પેરાવ શે.
હાહા. ના, ના એ આઈશું-આઈશું હાલની પસ આવ. એ જ પણ
તા પસી કોણ
બસ કોઈ ની કો. હન, શું કરી હે અને
અને બેન જુ ન આ ધોવા જ્યો તો, મોઢ તો ધોઈન આઈ તી. અન વરી થારામાં એમ થઈ ગયું ના ભઈ ઈનયે જસબી કે મુ આવી ન આવી ના જવ ઈય નાઈન જ્યાં.
એવું હોય.
ના બસ મુ નાઈ લે મારન, બઈને ન ઈયન. દઈનાના લુઘડા પડ્યા. તમ કાકાના ન, છોકરાના ન બધા ન લજની ધોય નાખશે તો બઈ જસી ખરાબ મેણું થઈ જશે. પેલા ફેઈકે જે પેલા કંકુર કંકુ ઈરયા મરી જાય કે જો
એ હારુ.
કંકુ નોમ સે થરા.
થરા કંકુ.
હ હઅ ઈ તો ઓળખશી.
એ તો હતો ને તો કઈશ.
પસ તો ફોટો આઈ જાશે.
હઅ, હઅ તા ઘડી ફોટો આઈ જશે ને.
સારી.
મ મયણા તો અમણાં મરતો જ નહી અમણાં-અમણાં આઈ ના રે કોઈ
અમણા તાર અમણાં ફેરતી ન આ બીજું મહિનું થઈ ગયુ. આ બીજું મહિનું થઈ જયું, બીજું મહિનું થઈ જયું તાર.
તા.
કેટલી મિનિટ થઈ માર તાન શું વાતો કરવા દે આપડન.
ઢોરો પણ હવારમાં બિચારો
અભળાય હ?
હ અ.
હન તારે.
ઢોરા બોલે સંભળાત ખરુ, બિચારા પૂકારે હે.
હન અ પોણી પીવું સે, હોજે પોણી ના પીવુ હોજન.
ન તો હવારમાં જ પાવાનું.
તાર મક પીવી એક ટક પીવી વધાર, એટલેે તા તો તડબડતોડ પીવા હાર સોળ જ ધોડતા જતા રે. મારું-મારું કરતા હોય.
અર, હમ, હમ. હમ, બીજું કો?
હવ, શોન્તી ચેટલી અવ કેટલી મિનિટ થી?
શી ખરો જોયુ નહી, માર હાથે ખરાબ હ. હું જોવુ હમણ. હા.
રોટલી ની એ રીતના બધું ને એટલે
ઓ એયાર હું બટાકા સોલતી હતી એટલે
હ હયાર કોઈ વાતા ન ભોલા.
નવ મિનિટ જ
એવું છે આધ શું વાતો હોય તો નવ મિનિટ જ થાય
હ
ન
હ પિન કે નાાલજ મેં ફોન કર્યા કેી ત પિલામાં ફોન કર મન
તે
હા કે હું રોટલી કરું હું હોક કરતી રોટલી ક કર
હ હ સાલે હ
ઓ
દ કાકોનેતાકલ કાકોને એટલે કેીધ ફોન કરું એમ
ના ના સાચી વાત.
ત્યાં પછી બધા બાજ બ ના જાય બાઈરે અા છોકરાઈ નતો ને એટલે.
હમ હમ.
તેમ
હમ હમ
પિંકીિંગ થાય તો કરોસ તે.
પેલા મો ખું. ના રરે હવે કરો એમ કરતા કરતા તમારો હય તને કરો બરરો. ઓ એ.
તો કશો હો હતાને તમે કરો.
હા હાકાર કર એ તો કોમા થાય જોડ.
અ હાલ જ કરી વાત. પેલા એને કરી બસતા ત મને કેતા હોય નવરો થઈ જાય કે ના રોટલી બનાવ.
તોકી પેલામાં ફોન કરો મે તમે કરો હું જ નહી કરતો હું રોટલી કરું મારા રોટલી ડઢાંચી જાયશું લોકોર.
હા.
કાર.
આપડે ફમેથી ફોન કરે તોય આપડો ટક્ષ વધી જાય.
હા એવું કશું ના હોય. તમે કરો મ કરો. એવું કશ ના હોય એક જ હોય પણ ખાલી બોલવાનો વધારે હોય. પછી હો મે મેંને ગમેને બોલેલું. તો પૈસા મળે નકી ના મળે એવું બધું હોય. કેવું આ આપણે બધા તોું બોલે એમ તો અહીંયાને જેટલું ગમ્યું હોય એ પ્રમાણે પૈસા મૂકી આપણા.
હમ હા એ વાત સાચી હમ હમ. એ તો હમ જી જ
હમ એવી રીતના પણ ગમે ફોન કરે એવું કશું જ ના હોય.
ચાલે.
હમ હમ.
હા બોલો બીજું કો સુખ શાંતિ છે
હ શંતી હ ખાઉ હ ઉખલાજી જબ્બર.
અ્રી હા તો હજી રોતવા ન હવે રત અરે અરી રતો બસ આવે એટલે ઠરી જાય બીચાર
સાચી વાત હ સારું બધા હંગાત સાર કાયલું પડી એટલે.
હ.
ચાલે અમારે તાર બધા ખાવું ખાવું કરતાથી ખ કરું પછી બસ ના ધોવા નહી કરે એવું કઈ નઈ પણ આ ના ના ધોને
ના અમારું હોય પાછું ના ધોને વેલું કરી.
અમે એેલું કર પણ એમ કે આઠ વાગ તો કશું કોમ ના આઠ વાગે ચા પોણી ક કોમપતી દ્યા પશના આવવાનું કર.
મું ખુદ જ